અવાજ આવે
હોવે
બેકરાઉન્ડ ન વ
ના બેક્રઉન્ડમાં તો કોઈ નો અવાજ નહી આવતો આવે છે. બરાબર તો
અછી તા
નજમા તવા નથી
શું કરો છો
બસ બેઠા હા હાવ ચાતો મસ્ત પી લી તથી પલા ઉઠ્યા સાડા સાત વાજે
એટલા વહેલા
હા અમે તો દરરોજ આટલા ટાઈમે જ ઉઠીએ છીએ
કલાક ઊંઘો છો
અમે તો જો લગભગ દસ વાગે સુઈ જવાનું કા તો અગિયાર વાગે હમણાં તો વધારે ઊંડા આવી જાય છે એટલે અમે સૂઈ જઈએ
એવ એમ તો અમારું જે સ્લીપ રૂટીન છે સ્લીપ રૂટીન જે સારું છે પણ તમે જે લેટ જુઓ છો તેના કારણે સ્્ય ઘ ગંભીર અસર પડે છે
ગંભીર અસર તો આમ પડે છે તેની તો કઈ વાત જ નથી કરો તમારે પણ પડતા તે મારે પણ પડે છે કે શરીર લૂઝ થઈ જાય ઘણું બધું એટલે એ તો તમે સમજતા જશો
પૂરતી ઊંઘ ના લેવાના કારણે જે આપણે આંખો આંખોમાં નંબર આવી જાય છે પછી તમે આઈ આઈ કેવાય ને આઈ બ્લેક થઈ જાય તમે જોયું હશે તો
આંખો કાળી થઈ જાય છે
હા ડાર્ક સર્કલ
હા કારળશ ડાખા પડી જાય છે
હમ હા વાત સાચી એવી ઘણી બધી પ્રોબ્લેમ થાય છે સ્વાસ્થ્ય પરથી ઊંઘ પૂરી ના ખાવાના કારણે ઘણી અસર થાય
હા એ તો થાય જ અને જો એ તો પણ લગભગ તમારે પણ થતી જ છે કારણ કે તમે તમારું પણ રૂટિન એકદમ અલગ જ ટાઈપનું છે મને પણ ખબર છે
વાત સાચી તમારી હમ
હા હું સુધ જાઉં છું પરંતુ તમે પણ જાગતા રહો છો રાત્રે સુધી આઠ વાગ્યે
જે મારે પણ એવું કઈક થાય કે આંખો બગડી જાય છે સવારે તકલીફ પડે છે એવી પ્રોબ્લેમ ઇસ્યુ થાય છે એમ
હા તકલીફ તો બધાને પડે જ છે
ઊઘ ના લેવાના કારણે ઘણાબ થ છે આપણે જો સારી ઊંઘ ના લઈએ તો ઘણું બધું સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે તમે જણાવ
હા સ્વાસ્થ્ય ઉપર તો ગંભીર અસર પડવાની છે કારણ કે ડોક્ટરો એવું કહે છે કે આપણે બને ત્યાં સુધી આઠ કલાકની ઊંઘ તો ઓછામાં ઓછી આઠ કલાક હું તો તમારે લેવી જ જોઈએ અને તે એમાં નાથી લો તો એ પણ સારું છે પણ તમે આઠ થી નવ કલાક જ ઊંઘવાનું વધારે પણ નહીં અને આઠ થી ઓછા કલાક પણ ઊઘવું નહી જેનાથી તમારે ઘણી બધી જે રૂટિન બદલાવાથી મગજમાં થોડુંક એવું થાય છે કે જેનાથી તમારું જે મગજ જે પ્રમાણે કામ કર તે પ્રમાણે કામ કરી શકતું નથી હા એ તો ચાર કલાક સુૂય છે કારણ કે બીજા જો હવે ઊંઘવાના કેટલા આઠ કલાક હોય અને ચાર કલાક શું છે તો ચાર કલાકમાં તેઓ કેટલા જોડી જે કપડાં બદલે છે તેનો તમે ટાઈમ કાઢી જુઓ
વાત સાચી ત તમે કમપ્લેન્ટ વા
હા તમે કદાચ ગમે તે પ્રોગ્રામમાં જોશો નરેન્દ્ર મોદી લ કો દિવસમાં સાતથી આઠ વખત કપડાં બદલે છે
વાત સાચી જે આપણે જે ઊંઘ ના લેવા એના કારણે ઘણા બધા નુકસાન થાય છે, જેમાં તો આપણ જારે સવારે ગમે ત્યારે થાક અને નબળાઈ જેવું સસ્તું થાય, આખો દિવસ થાક લાગે. કામ કરવાની ઈચ્છા જ થાય બપોરે. તો, જબર ઉંધ આવે. પછી, તમે એકાગ્રતા રહેતા. નથી, શકું ચીડિયાપણું લાગે, તમને બધી વસ્તુ દિવસ બગડે પ્રતિકારક, જે તમારી શક્તિ છે. તે પણ કાધી શકે છે, જેના કારણે હમણાં જે હંનતા વાયરસ જે વાયરસ. તમને આરમથી..
હંનતા વાયરસને ને એને શું લેવા દેવા?
નોર્મલ થઈ જાય છે, કારણ કે, આપણો જે રોગ પ્રતિકારક શક્તિઆના કારણે આપણે તાવ દવા જે આપણે જે રોગને પ્રતિકાર કરવાની, જે શક્તિ ઘટી જાય તો ભાઈજે તાવ, શરદી એવા રોગો વધુ પ્રમાણમાં થઈ જાય છે, જો મારે તો હજી મને એવું છે, કે હજી પાંચ-છ મહિનાથી, તાવો કેવું કશી થયું નથી. કારણ કે, મારી જે રોગ પ્રતિકારક ક્ષમતા છે, ને તે ખુબજ વધુ છે. તમારે કેવી છે?
હા, એવું તો મને પણ થતું, મને પૂરી જીવનમાં એવું તાવ તો કદી આવતો જ નથી. માથુંપણ નથી, દુખતું. તમારી જેમ સમજ્યા ને હા એવું બધું મારે તો તોવુ બીમાર એટલો બધો પડતો નથી, પરંતુ અમુક એવું કંઈક ખાવામાં આવી જાય, તેના કારણે બીમાર થવું, તે અલગ વાત છે. કારણ કે અત્યારે એવું પીડિત જ છું, એક એવી રીતે જ બીમારીનો પરંતુ, હા સમજી શકો, આપણેએ તો બીજું તો શું વાત કરીએ. તો તમે જે બીમારીની વાત કરતા હતા.
હ, તમને કઈ બીમારી થતી નથી. મેં પણ વાત સાંભળી કે, તમને હજી વર્ષો વર્ષોથી કે સુું તમને આવું માતું નથી દું એ ખુબ સારી વાત છે, તેના કારણે કશું નુકસાન પણના થાય. અમારા જે દાદ મારા દાદાના ભાઈ છે, ને તે શિયાળામાં કઈક લીમડાનો રસ બનાવે લીંગડા પર, જે મોર આવેને તેનો રસ બનાવે તે દર દર શિયાળે ગુરુવારે પીવે, અઠવાડિયામાં એક વાર એના કારણે કારણે, મેં તો નથી સાંભળ્યું કે, હું જારથી જન્મ્યો ત્યાંથી મેં તો નથી, સાંભળ્યું કે તેમને કઈ તાવ, માથું, શરદી એવો કઈ તાવ આવ્યો હોય, તે કોઈ બીમારી થઈ હોય તમે કદાક જોઈ જશે, તમે બાજુમાં જ રહો છો ને
હા, અલા ભાઈ બધી આવ્યો હોય, તો વાતચીત ચાલુ હતી
તાવ, બાવ કશું બીમારી થતી જ નથી.
હા, મેં બોલ્યો, તો તમે સાંભળ્યું.
હા, તમે વાત સાંભળી, તમે પણ જે તમે આપણે જે રો પ્રતિકારક શક્તિમાં વધારો થાય.
વાત મત કપ વાત મત કપ મિત્ર. અત્યારે, હું કંઈ બોલી શકું, તેમ નથી. છતાં એ ચાલુ, આપણે ચાલુ રાખીએ, જે તમે રોગ પ્રતિકારત શ.. તે વાત કરી છે. તો તેના માટે આપણે કેવું બને ત્યાં, સુધી બહારની, કોઈ વસ્તુ ન ખાવવી જોઈએ. અને એવી વસ્તુ ખાવી જોઈએ, જે ઓઇલ.. ઓઇલ, જેમાં વધારે ન હોય અને સુુગર વધારે ન હોય, કારણ કે સુુગર અને.. જે ઓઇલ છે, તે શરીર માં ફેટ વધારે છે. તેના કારણે, તમે ઝાડા પણ થઈ શકો છો અને બીજું પણ, ઘણી બધી તકલીફો થઈ જાય છે. અમારા જો રસ્તા ના જે કૂતરાઓ છે. તેઓ તેમનું કામ કરી રહ્યા છે પણ આપણે જે વાતચીત ચાલુ રાખીએ કે અ સુુગર ન ખવાય તો તેનાથી પણ શરીરમાં ઘણું બધું નુકસાન વગેરે થઈ જશે બધું અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હા તેનાથી તમને ફૂડ પોઈઝન પણ વગેરે તમે જે વાત કરતા હતા કાલે એવું બધુ થઈ શકે છે.
વાત સાચ તમારી તમે મહત્વની વાત કરી કારણ કે હવે તમે જે સ્વચ્છતા અને આરોગ્ય વિશે વાત કરવા માંગો છો. તે ઘણા લોકો એવું માને છે કે સ્વચ્છતા માત્ર ઘરની અંદર રાખવી જોઈએ પરંતુ હકીકતમાં વ્યક્તિ સ્વચ્છતા અને આસપાસ વાતાવરણ ની સ્વચ્છતા બંને સમાન મહત્વ ધરાવે છે. સ્વચ્છતાના કારણે જે આપણે સ્વાસ્થ્ય પર પણ સારો અસર પડે છે. કારણ જો આપણે સ્વચ્થતા રાખીએ તો આપણે સ્વાસ્થ્ય પણ ના નુકસાન થાય તેના કારણે જે આપણે રોગ પ્રતિકારક તેમાં પણ વધારો થાય. તેના કારણે આપણે કોઈ જાતના રોગો પણ ના થાય તેના કારણે આપણે જે રોગોથી થતા ખર્ચાઓ છે. તમે જોતા જ હશો કે આ લોકો દવાખાનામાં કેટલા ખર્ચો કરે છે. અમુક તો હાલના જે ગુજ ગુજરાતમાં તમે એક જોયું હછે કે ભૂવા ભોપાળાઓને લાવે છે. દવાખાનાની જગ કે જવાના કારણે તો તમે તેના કારણે પણ વધુ નુકસાન થાય છે. તેની એના કરતા તો દવાખાને જવું સારું અમારે હમણાં જ એક ઘટના બની તી તેમાં એવું કેમ આવ કે એક હોવા દ્વારા કે તમારે છે ને કંઈક દુઃખ છે તેના કારણે કઈ પ્રોબ્લેમ આવે છે પણ પ્રોબ્લેમ તો કશું હતી જ નહી પણ અમારા ઘરના એવું માની બેઠા કે ના ભૂવો બોલ્યો તે સાચો તેથી તે ભૂવા એ અમારા ઘરે આવીને કઈ પ્રોબ્લેમ જે પ્રોબ્લેમ સોલ્વ કરવાના સિત્તેર હજાર રૂપિયા લીધા. તો હવે જે સિત્તેર હજાર લીધા તે કેટલું મોટું નુકસાન ગયા હશે.
ના તમે જો નુકસાન તો કેના માટે હોય કે જેને લોસ થયું હોય અને તમારે તો જો લોસ કઈ પ્રકારનું થયું જ નહી તમારે જે પણ હતું. તે પહેલાં કરતા જે પણ સારું થઈ ગ્યું તો તમારે સિત્તેર હજાર છે એ ભૂલી જવા જોઈએ. તમે એવું સમજી શકો કે જો પૈસા હાલવાથી સંબંધ સારા થતા હોય તો તે સારી વાત છે. અને જો ભૂવા હો તો બિચારા હવે તે પણ શું કરે? કારણ કે તેમને પણ ઘર ચલાવવું જોઈએ અત્યારમાં ભારતમાં જો કેટલી બધી બેરોજગારી છે? તેના કારણે બધા મ-મ લોકોને કામ મળતું છે જ નહી, તો અમુક આવું પણ કરી રહ્યા છે ને તમે એ પણ જોયું છે કે અત્યારના જે જેનજી છે. તે પણ આ ભોગા ભોગાળામાં પડી અને ઘણા બધાને જે બેવકૂફ બનાઇ ને જે લૂંટ પાટ કરે છે એવું બધું કરી રહ્યા છે જેવી રીતે તમારી સાથે થયું. જો અમારે ત્યાં તો આવું થાય તો મારી તો જો પહેલી વાત એ જ છે. કે જે પણ વ્યક્તિ પૈસા માંગે પૈસા નહી આપવાના પેલી વાત મને પૂછ્યા સિવાય અમારા ઘરમાં કંઈ પણ થતું નથી. એવું પણ ના થાય કે અમારે હ, કોઈ ભૂવાને વગેરે ને બોલાવા છે અને હું બોલાવ જ નહીં દે દઉં કારણ કે મને ખબર છે કે આ શું કરે છે ન શું નથી કરતા જેઓ તેમની જે પ્રકારની ટ્રીકો હોય છે તેના કારણે તેઓ પૈસા લઈને જાય છે અને લોકોને આવી રીતે લૂંટે છે. આ બધી જે અંધભક્તિ છે. અંધશ્ર્ધા ત્યાંથી આ આપણે દૂર જ રહેવું જોઈએ કારણ કે આપણે તો એક ભણેલા ગણેલા વિદ્યાર્થીઓ છીએ તેના માટે
વાત સાથેચ તમારી જે તમે વાત કરી કે તમને પૂસા વગર કામ નથી કરતા એટ મને એવું લાગે કે તમે તમારા ઘરના વડીલ સભ્ય લાગો છો
વડીલ ની વાત નથી પણ તમે એક એવું સમ સમજી શકો કે હું એક ભણેલ ગણેલ એજ્યુકેટેડ માણસ છું તે માટે અને અત્યાર તો જો એવું પણ નથી કે મને પૂછયા સિવાય નથી જતા પણ મને એમ તો કહે છે કે આપણે આજે આ વ્યક્તિને આ જોયા હો છે આ કામ છેને હું તમને સજેસ્ટ કરું કે આ ભાઈને બોલાવવા જેવુ છે કે ના આપને ન બોલાવી શકાય કારણ કે એક દિવસ હમણાં મૂળ બીમાર હતો નહીં ત કોક બાર નો ભાઈ આવ્યો હતો અને મારું જે પગ નું કઈક ચેકિંગ કર્યું અને એને લીધું કે તમારે પાંચસોને દસ રૂપિયા થશે હવે ડાયરેક્ટ એને જે પણ પ્રકારનું ચેકિંગ કર્યું તેને કીધું કે તમને આ બધું ઠીક થઈ જશે અને પાંચસો ને દસ રૂપિયા તેને માગી દીધા એટલે હું એ જોઉ કે આ કયા પ્રકારનો માણસ હતો જેને ડાયરેક્ટ છે ને કઈ દીધું પાંચસોને દસ રૂપિયા તમે વિચારી શકો
જે હા તમે
અને આ લોકો જે છે તેઓ ગામડામાં જ ફરતા હોય છે સમજીયા ને બહાર ના જે મેં એવું જોયું નથી કે શહેરોમાં કોઈ એને બાાવા વગેરે પણ આવતા હોય કે કે આવા લોકો પણ આવતા હોય
તમે એવું નથી કે શેરમાં પણ હાલમાં તમે જોશો તો હાલમાં વ્યક્તિ કેટલી છે શહેરમાં પણ વધુ છે અને ગામડા પણ હાલમાં તમે જે શહેરમાં બાબાઓ છે અને ગામડાઓમાં ભુવાઓ છે એવું જ છે
ના ના તમે જે વાત કરો છો હાલ હ ઘણા સમયથી રહું છું પાટણમાં પણ મેં આ જુ એવો એક વ્યક્તિ પણ જોયો નથી કે જેવું કોઈ હા કરતા હોય તમે જે એરિયામાં રહો છો તે એરિયામાં આવેલા છે એ તો મને ખબર છે પણ હાલ હું જે જગ્યાએ રહું છું ત્યાં તો કોઈ આવતું જ નથી એવા માણસો
પણ એ ના આવે કારણ કે ત્યાં બાબાઓ હોય છે જેમ તમે ધીરેન્દ્ર શાસ્ ત્રી જેવા બાબાઓ ત્યાં રાજ કરે છે ત્યાં પઈક કોઈ બીજું કોઈ આવે ના સમજ્યા તમે તેથી તમે જે ભુવાઓની વાત કરો છો ત્યાં ભૂ ભૂઆ ઓ ગામમાં હોય ને બાબાઓ શહેરમાં હોય તમે જોતા જશો કે ત્યાં આપણે નથી ભક્તિ પાઠ કરતા ત્યાં લોકો જતા હોય છે ને તેમને દુખ દુખની વાત દુઃખ ની વાત કરતા હોય છે એના કારણે હવે જે આ ઘટનાઓ વધી રહી છે અંધભક્તિ અને અંધશ્ર્ધાની તેના કારણે લોકોને પણ ઘણું નુકસાન થાય છે દવાખાનામાં જગ્યા ઓની જગ્યા એ ન મંદિર માને મંદિર